. હલો નમસ્કાર. મજામાં મે છું, તમે કેમ છો?
તમે શું કર્યા છે.
કઈ નથી કરે બેઠા થી તમે?
અમે પણ બેઠા છીએ.
સાફે જામના ન તૈયારી કરી.
હા, સાસરે તો જાણ પડશે.
હમ્મ સાચી વાત છે સાશે તો જાણો પડશે.
હમ્મ
હવ શણઉ જો.
કઈ નહી હું તમેય બેઠા છે તમે ક કરર છો.
કઈ નથી અમે બેઠા છે સાસરે જવાની તૈયારી કરા છે. હાછ વાદલો ભી વેર્યો છે. પાણી આજ આવેલા તો
જલ્દી જલ્દી કરો છે. સ્સ્કૂલ ખુલ ગયા છે, દીકરા
હા, દકરી ગ સ્કૂલ ખુલ્યા છે.
હા
આજ શું ખુલ ગયા પણ આજ તો કોણી ભેજુ.
ઓ કઈ નથી.
ઓ સુના હજુ.
તમે શું કરાવ?
નથી કરા છે.
હમ્મ તમે પણ સાસરે જઈ રહોનો.
ના નથી હ સાથે.
સારું છે. બોલ સુણાવજો.
કઈ નહી તો. ઓ તોયા છે તમારો સાસરો.
મારો સાસરો જો તો ડબો જ છે.
નવાક છે નઈ સારું છે. શર છે એક સિટી મતલબ ગાવ છે.
ના ના મારો સાસરો ગામમાં જ છે.
બઢિયા બઢિયા
હમ્મ. હો સુણવજો.
કઈ નહી વાળતું.
હમમ સાચું જ ગામ સમય છે પણ, મા તો ગામમાં કોની રેવા જવાનું?
શહેર મે બિરાજો કઈ?
હા શહેર મે રેવા છ થોડું કામ ધંધો મ કરા-' અછા તો પાછો, આવણું જાવણું પડે છે.?
સાચી વાત છે.
હમ ડેલી અપડાઉન કોણી હોવે છે?
હમ આજકાલ તો, એ ઘણા લોકો ગાંવ છોડીને શહેરી તરફ જઈ રહ્યા છે.
સાચી વાત છે. શહેરમાં આનું સુખ સુવિધા એ ઘણી હોવે છે. ગામ મે સુખ સુવિધા ની મળે છે હરવાથી, શુદ્ધ તાજા હવા તો મીલ જાવ પર સુખ સુવિધા કોની વેવે છે ગાવમે
હમ શેરમાં તો મોટી મોટી સ્કૂલ હા? હા ઘણી
તો આશામે તે એકલો સાધન પણ કોની આવે છે. કોઈ લેબા આવે તો જા સકા છે.
મારે બી સાસરામા નથી આવે છે.
હમ
ગાળી આપે જાઓ છોને તો ઠીક હે
સાચી વાત છે. હોર સુનાઓ જો?
કાઈ ન હો તો.
હમ
હમ
તમે કયા દિવસે આવીજો?
હમ?
તમે કયા દિવસે આવીજો?
આવુંંગા જલ્દી આવુંંગા.
હમ સારું છે. હ સુણાવ જો?
કઈ નથી બોલતો અરે બે ન ના દીજે તિ મોલ સિનેમા ગાર્ડન ગુમને જાઉ છે.
હા હા જાવા જાવા જ બાર ગરમી ઘણી પડ રહી છે.
હા, શહેરમાં તો મનોરંજન સુવિધા ખુબ જ છે.
ઘણો એ તપર્યો છે.
હમ, શહેરમાં તો દેખો મનોરંજનની સુવિધા ખુબ છે.
હા સાચી વાત છે સુવિધા તો ઘણી છે. પર આ ભાર તપર્યો ઘણો છે.
હમ સાચી વાત છે ઘણી ઘણી
કાઈ કટે લુ લાગ જાવે આવેને ક બીમાર વેજાવા જો. અહીં વાસ્તે ગરમી છે. થોડું પાણી પડજાવે તો પછું જાવા છે. પાણી પડ તોધી દિગરીયા ની ક માણા લઈને જવા છે.
બઢિયા છે.
હમમ અરે દિગરી ઘણી પરેશાન કરે છે.
અચ્છા!
ફોન દેખેડ્યો છે. હવે બસ ફોન દીખે ને તો ફોન ચલાવનો છે બસ. હમ અને
મસ્તિયા તો બાર કઈશ કરેગ છે થોડી કરેગ.
બાળકો પણ કરે પણ મોબાઈલ સાઈફની હોવે છે એક બાળકાનું હમ તો એ આપોસમાં ઘણો ઝઘડો કરે છે.
શહેરમાં દેખો પ્રદુષણ વધી ગયો છે.
વાત છે પ્રદુષણ તો ઘણો વધી ગયો દેખલો ગાડી ગોળ દેખલો અને ફે કારખાના હર ચીજ પ્રદુષણ ઘણો વધી ગયો. હમ.
નથી એવી જ બોલું છું.
હમ હમ. મને તો ગાવ નું જીવન ઘણું પસંદ થાય છે.
હમ મને ભી ગામનું જવન જ પસંદ છે.
તારા ઘરમાં બધામાં કેમ છે?
સબ મજામાં છે.
સારું છે. હ સુણવજો
કઈ નહી તો. ગામાં જ દેવું શાંતિ અને શુદ્ધ હવા મળે છે.
હા સાચી વાત છે. હર ફલ સબ્જીી દખ લો તાજા તાજા મિલ જવે છે.
હમ.
અને રોજ મારેલી સમસ્યા ઘણી વેગી છે.
સાચી વાત છે, શહેર માં તો બેચતા હ જદ જરૂરી તો પૈસા આવી ગયા છે.
સાચી વાત છે આ ખાસ પડોશ ના લોગના રગાને જાણે કોઈ છે અને ગામમે તો દેખલો પુરા ગામમે પતો ર છે યયો અંડું ઘર છે ને યયો યોટે રે છે.
હા પેસા નું જદર મોત છે.
હમ ગમાં રિ શ્તા જદા માને છે પર ગાવામાં દેખ લો આજ લા બહુત કમ વેું હ ધીરે ધીરે.
હમ. ગાવાનું જિંદ જીવન તો ખુબ સુંદર છે. શુદ્ધ હવા ને હરિયાલીન હા એિયા વાત ભી સાચી છે. હમ હમ.
હમ હ
રોજગાર નહી ગામાં તો રોજગાર શિક્ષા, અસ્પતાલ ઘણી ઘણી મુશ્કેલ હોય છે.
સાચી વાત છે શેરામાં તો અસ્પતાલ ભી વેવે છે ને શિક્ષા વાતે દેખલો લો બડી બડી સ્કૂલન બડી બડી કોલેજ તક થઈ ગઈ.
હા.
હમ. ઓ સાધન ભી દેખલો આવાજાવ એક આવે ને દુ હવે.
અ્છા ટ્રાફિક એણું લાગે છે, ટ્રાફિક એ ઘણું લાગે છે.
સાચી વાત તો એવું, ગાડી ઘોડી ઘણી ભેગ્યા છે. તો ટ્રાફિક ગણો લાગે છે.
દિનમા, દિન તો દેખો પ્રદુષણની સમસ્યા તો વધી ર જ છે.
સાચી વાત છે, દેખ લો ગાડી ઘોડિયાગ પણ મેં તો દેખલ ઘણા એક્સિડેન્ટ વેર્યા છે. રોજ અખબાર, મેં નવી નવી ખબર છપરી છે. કે ફલાણાજીી, મર ગયાન વે મર ગયાન વ કો એક્સીિડેન્ટ વેગ ક કો હાર, ટૂટ ગયયો
સાચી વાત છે, ઘણી દુર્ઘટના વહેરી
હા, હા ગણેશ દુર્ગા ના વ આામ, ભી કમેે આડ નીકળ રિસ્ક બળ જાવ બાને ક આધા, તો દેખ લો ઘરમા, હ રિસ્ક રેવે ના ઘરમાંય ગયા, હની વેજા કઈ પતો કને
હા
હમ
ઓ શું, કર્યો
હ કઈ, નઈ દેખલો બે તાબરાને પાછા એવું કર દું થોડોકનો નાશ કરવા દુ, અને પછી પે ચાલ
હા, જણ તો પડેગ છે.
હા, પાછું મોસમી દેખલો છો, વરે જો પાણી આ જાય, તો ફે જાણીએ કોની આવેલા છે.
હમ તોલો સારું છે.
તમારા ઘરમા, તો બધામાં છે.
આ હલો હા, સબ સારું છે.
સારું છે.
સ આ ઠીક હ છે, હા જરૂર આવા ગા
હ હા, જરૂર જરૂર, પાણી ભરસ જાવ થોડું ને પછી આ ઠંડક વેજ આવે તો તો, કમ વેજ આવેે
ચાલો ઠીક છે. ત કરી